હલો હા મજામાં છે તમે કેમ છો. હેલો.
હા હેલો.
હલો.
હા અવાજ આવી રહ્યો છે.
તમારો અવાજ ડીમ આવી રહ્યો છે જરાક ફાંસ બોલો અવાજ નથી આવતો.
હેલો હવે આવી રહ્યો છે.
હા હવે આવી રહ્યા છે તો આજે આપેડે યુવાનો ના સપના અને કારકિર્દી પર વાત કરવા જોઇએ એવું લાગે છે મને તો તો આજે તમે જોઈ રહ્યા છો કે આજે યુવાન છે એના ઘણા બધા સપના હોય છે જેમ કે એ કઈ પોતાના પોતાના પગ પર ઉભી રહેવા મતલબ કઈ ને કઈ બનવા માંગે છે. પરંતુ એ અમુક જણા કેહેવાય ને કે અમુક જણા ખાલી સપના જ જોતા હોય છે. અને તેને પૂરું કરવા માટે કોશિશ કરતા જ નથી. અમે સપના એવા એવા જોય છે કે તે શક્ય જ નથી. અને એવા બધા સપનાઓ ખાલી સપના તે લોકોના રહી જાય છે એવું મને લાગે તમારુ શું માનવું છે.
મારું એવું માનવું છે કે જેમકે આજના યુવા જે છે. મોસ્ટલી એવા આજના કે ફોકસ કરે છે કરવાનું કે ભાઈ એન્જિનિયરિંગ કરવું છે. ને જે બાકીના બચ્યા હોય એ ડોક્ટરી કરવાનું વિચારે છે. પણ એ એ વ્યક્તિઓ એવું જોતા નથી કે ભાઈ આજના જમાનામાં આપણા માર્કેટમાં એટલી બધી જોબો છે એટલી બધી અનએમ્પ્લોયમેન્ટ છે કેટલી વિારો એ નહી કરતા પરંતુ ફેમિલી પ્રેશર એ અન્ય કારણો ના લીધે એ લોકો એન્જિનયરિંગ કે ડોક્ટરી ચૂ કરવાનું યુઝ કરે છે જેના કારણે એમને નુકસાન થાય છે ન કરવા પડે તો કામ પણ એ લોકો કરે છે.
બિલકુલ સાચી વાત છે મને તો એવું લાગે છે કે યુવાનો ના સ્વપ્ના કરવા માટે પહેલી વાર તો તે લોકો ના ભોલ મતલબ કે તેનું તે લોકોઈ શું કરવાનું છે આગળ જઈને અને શું નહીં કરવાનું બધું એ લોકો. પેલાથી વિચારી કરી લેવું જોઈએ જેમ કે દસમું પાસ કરે કોઈ પણ વ્યક્તિ એટલે તે વગ પેલાથી ડિસાાઈડ જ હોવું જોઈએ કે અગિાર સાયન્સ લેવું જોઈએ. તમને ખબર જ નથી ફેમલી મા ફોસ મતલબ પરિવાર આપણને ફોર્સ કરે કે તમે કોમર્સ લેવો કે આર્ટસ લેવો કે સાયન્સ લેવો એ બધું કરવા જઈશું તો યુવાનો ના સપના મને પેલા છે કે સપના જ રહીશ. જશે તમારું શું માનવું છે.
હા તમારી વાત બિલકુલ સાચી છે હવે જોવા જઈએ તો મોસ્ટલી જે યુવા હોય છે. હવે કેટલા યુવાનું એવું સપનુ હોય છે કે અમે બી આ કરશુમે બનેશું પરંતુ ભાઈ એમાં એવું આવે છે કે ભાઈ એ લોકો એના પર ટ્રાય નહી કરતા ફોકસ કરતા નથી. અને જેને કારણે ભાઈ એ લોકોનું એજ થઈ જાય છે કે ભ એ કરવું છે એ કરવું છે પણ કઈક પરિણામ આવતું નથી.
હા બિલકુલ સાચી વાત છે એવા ઘણા ખરા આપણને ઉદાહરણો જોવા મળે છે જે ખાલી બોલવામાં સારી લાગે બોલવામાં જ સારું લાગે છે પરંતુ હકીકત મા કરવું એ આપણા માટે ખુબ જ મુશ્કેલી બની જાય છે. તો મારું તો એ માનવું છે કે પેલા ગોલ સિલેક્ટ હોવું જોઈએ ગોલ સિલેક્ટ હો જોઈએ. અને તે સિલેક્ટ કર્યા પછી પણ એવું નહી કે આપડે સફળ જ થઈ જાય. પછી પણ તેના પાછળ આપણે ઘણી ખરી મહેનત કરવી જોઈએ. જો આપણે મહેનત કરીશું તો જ આપણને કઈ કારગિર્દી મળશે બાકી ત્યાં વગર આપણને કઈ મળવાનું નથી મને તેવું જ લાગે છે તમારે શું માનવું છે.
હા એ તો એવું જ છે આજના યુવાઓના જેમ કે સપના હોય છે કે આ ગાડી ખરીદવી છે એવું ખરીદવું છે મોટો બંગલો બનાવો છે. પરંતુ એ લોકો એના પછાડી મહેનત જોતા નથી. કે કોઈ બી વ્યક્તિ છે એના પર ખુબ જ પૈસા હોય અને જે મહેનત પણ કરી હોય છે પરંતુ તેના કમ્પેરમાં આપણે આપણા યુવાઓને જોઈએ તો કઈ જ મહેનત હોતી નથી. હવે સોશિયલ મીડિયા નો યુઝ પણ એ લોકોનો વધી ગયો છે જેના કારણે મહેનત હજુ ઘટી ગઈ છે. અને આટલી ઓછી મહેનતમાં એ લોકો એક્સપેક્ટન તો એ હોય છે કે ભાઈ શું કેવું આવુ.
હા બિલકુલ સાચી વાત છે. આજના યુવાનો જાણો કે મતલબ જૈનજી જનરેશન ચાલી રહી છે આજની. તો એમાં આજે યુવાનો બધા સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે વધી ગયો છે. જેના કારણે કેવું પોતાના ગોલ પર એકદમ નિશ્ચિત રહી શકતા નથી પેલા સમયમાં એવું નહી હતું પહેલાના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા જેવું કોઈ વસ્તુ જ નહી રહેતું. જેના કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેહેવાય ને કે કઈ પણ વસ્તુ હાસિલ કરવું હોય તો તે લોકો મહેનત થાય તો તે લોકોને મળી જતું પરંતુ હવે તેવું જ નથી કારણ કે હવે કઈ પણ તમારે કરવું હોય આગળ ભણવું હોય કે જે કરવું હોય એ બધું હશે થશે એમ જ બધા છોડી દે છે તો એવું બધું નહી કરવું જોઈએ અને પોતાનું એક લક્ષ્ય હોવું જોઈએ કે આપણેે આજ કરવું છે અને આજ બનવું છે તો આપડે સરળતા લક્ષ્ય પાર કરી શકીએ. પરંતુ હું એ તો ઘણા જણને જોયા છ કે પોતાનો કોઈ ગોલ જ નથી. અને તે લોકો આમ જ નીકળી પડે છે જેમ જાય એમ બધા નીકળી પડે છે. તો એ બધી ખોટી વાત છે એટલે તમારું શું માનવું છે.
હા એ વાત તો છે કેટલાય લોકો હોય છે કે ભાઈ મારો મિત્ર આ કરે છે એટલે હું કરીશ આ કોલેજ જાય છે એટલે હું આ કોલેજ જઈશ એવી રીતના ભાઈ ખોટું ચૂઝ થાય છે જેના કારણે ખોટા કરિયરમાં ઈચ્છા વગર તો એ લોકો કોઈ બી કામ કરતા હોય જેના કારણે કોઈ પણ ઓર્ગનાઈઝેશન હોય એને નુકસાન થાય છે અને એની સાથે આપણા જેવા જે વ્યક્તિ હોય એને પણ નુકસાન થાય છે તો નુકસાન બધી બાજુથી છે. તો એમાં એવું છે કે જો ભી વ્યક્તિ મારી સલાહ એ છે. જે બી વ્યક્તિ હોય એને પોતાના જીવન પર ફોકસ કરવું જોઈએ. અને તે જીવન પર ફોકસ કરી બધું બાર ભૂલી જવું જોઈએ અને જે પણ એક ગોલ હોય તેના પર કામ કરવાનું જો અને એક સ્ટ્રેટ ગોલ હોવો જોઈએ જે પોતાની મનપસંદગી નું હોવ જોએ જબરસ્તી ચૂઝ કરેલો હોવા ના જોઈએ.
હા બિલકુલ સાચી વાત ને જે એટલા બધા યુવાનો જાણે કે સોશિયલ મીડિયામાં ગાડા થઈ ગયા છે મતલબ એ લોકોને એવું લાગે છે કે સોશયલ મીડિયા જ બધુ છે જાણે કે એ લોકો પોતાની ડેઇલી લાઈફ વા થઈ રહીયા છે સોશિયલ મીડિયા પર. અને અ સોશિયલ ઘણા બધાને એવું છે કે સોશિયલ મીડિયા એટલે કઈ નાની વાત તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કઈ પણ કરી રહ્યા છે. તો મને તો એવું લાગે છે કે આજે આજના જે યુવાનો છે. તે પોતાના લક્ષ્ય કરતા તો વધારે સોશિયલ મીડિયા પર આ અ જોવા મળે છે એવું નથી લાગતું તમને
હા એ વાત બી તમારી સાચી છે. સોશિયલ મીડિયા પર શો શન ના ચક્કર માં જે લોકો પડ્યા રહ છે. અને પણ પરંતુ એવા કેટલાય યુવાઓ પણ છે જે આપણે જોયા છે અઢાર ની ઉંમરે ઓગણીસ ની ઉંમરે એવું સ્ટાર્ટઅપ ખોલીને પોતાની કંપનીમાં પણ ઉભી કરી છે. એવી મતલબ કેટલા યુવાઓ ક્રિકેટર બન્યા છે હમણાં એક એક્ઝામ્પલ આપને દઉ તો વૈભવ સુયૅ વંશિ ને એક ક્રિકેટર છે જે અંડર એટીન વાળો હોય છે. અને જે આઈપીએલ તો એવા કેટલાય અનેક પ્રકાર યુવાઓ છે જે ઓછી ઉંમરે પણ પોતાની કારકિર્દી લોકોને બ બતાવી રહે છે.
હા સાચી વાત તમે જે વાત કરી ને કે વૈભવ સૂર્યવંશી એ પોતાના લક્ષ્ય પર એકદમ અ નિર્ભર એકદમ કઠિનતા પૂર્વક પોતાનો ફોકસ કર્યો હતો. જેના કારણે આજે તેઓનું રિઝલ્ટ દેખાય છે પરંતુ ઘણા યુવાનો કેવું કે ખાલી બોલવા હતું કે મારે આ કરવું છે તો થઈ જશે આમ છે તેમ છે એમ ત એમજ કરે છે તો એ લોકો થી કઈ સ્ટેટ કરી શકાતું નથી. તે લોકો હાર માની જાય છે અને પછી હાર માનીને છે કે આ તો હવે મારાથી પોસિબલ નથી એટલે એ કરી જ નહી શકાય. એટલે એવું નહી કરવું જોઈએ એવું મારુ માનવુ છે
હા એ તો એવું જ છે. હવે આપે જોવા જઈએ તો આજે પણ ભારતમાં સો ટકા માંથી લગભગ સિત્તેર ટકા યુવાઓ એવી વસ્તુમાં જ ફસાઈ રહે છે અને જે ત્રીસ ટકા છે એ લોકો પોતાના ગોલ કામ કરે છે એમાંથી કેટલાય લોકો આઆઈટીન બને છે કેટલાય લોકો કોએ એમ બી એ કરે છે કેટલાય લોકો ક્રિકેટર સ્પોર્ટ્સમાં જાય છે કેટલાય લોકો પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે તો એવી રીતના કેટલા યુવાઓ પોતાની કારકિર્દી પણ કરીને બતાવે છે. તો બંને પ્રકારની સાઈડ આપણને જોવા મળી રહી છે આજે ભારતમાં કે પણ પરંતુ આજે જે. પેલું છે કે ભાઈ ઓનલાઈન બતાવું શો શો બચાઉ એ વધી રહ્યું છે. પરંતુ જે હવે. રેવા જોઈએ લોકોનું કે ભાઈ રોજ પણ પોતાની રીતના કામ કરવું રે એ છે નહી.
હા બિલકુલ સત્ય વાત છે કે મારા જ ફેન્ડ ની વાત પર તો તે ભાઈ. અમે સ્કૂલ લાઈફમાં સાથે હતા તો તે ભાઈ પહેલા થી જ કે કે મારે તો બિઝનેસ કરવું છે મારે તો બિઝનેસ કરવું છે મારે બિઝનેસ કરવું છે. પણ એ ભાઈ ને એ એ. નિશ્ચિત ન હતું કે બિઝનેસ કરવું તો છે પણ બિઝનેસ ધંધો સાનો કરવો છે એ ખબર જ ના હતી તો આજે એ ઘણો ખરટ હોય છે કારણ કે જો પોતાને બિઝનેસ જ કરવું હતું. તો પછી પહેલા તે ડિસાઈડ કરવાનું હતું કે તારે મારે બિઝનેસ કરવો જ છે. તો પછી આનો બિઝનેસ કરવો છે પરંતુ એ ખાલી એમ કેવાય ને કે નામ પૂરતું કે મારે બિજનેસ કરવું છે બિજનેસ કરવું તો તે વ્યક્તિનું આગળયાત્રા કઈ શક નથી અને તે લોકો જગ્યા પર જ રહી જાય છે મને તેવું લાગે છે તમાર શું
આજના લોકો આજની જનરેશન સ્કુલ પર ફોકસ કરે છે પરંતુ વિઝન પર કરતા નહી એના ઓબ્જેક્ટિવ પર ફોક કશ કરતા નથી હવે માની લો કે કોઈ વ્યક્તિ તી છે મારો કોઈ બી ક્લાસમેટ છે એને કે છે છે ને કે ભાઈ મારે બી એમડબલ્યુ ગાડી લેવી છે. બમ ફાઈવ લેવી છે બે કરોડ ની ગાડી લેવી છે પરંતુ એના માટે જે કષ્ટ કરવા પડે એના માટે શું શું કરવું જોઈએ એના માટેના ઓબ્જેક્ટિવ શું છે એનું જે વિઝન જે લાંબી રીતના એ લોકોએ જોવું જોઈએ એ જે લોકો જોતા નથી જેના કારણે એ લોકો ન ગોલ ગોલ જ બ રહી જાય છે અને એના પર જે કારકિર્દી કરવી જોઈએ એ રહેતી નથી
હા બિલકુલ સાચી અને કહેવાય ને કે મેં મારા ફ્રેન્ડ ને બી જોયા છે કે તેઓ મોટા મોટા સપના જોય છે કે મારે સી એ બનવું છે મારે સી એ મતલબ ચાર્ટડ અકાઉન્ટર બનવું છે મારે સીએસ બનવું છે કંપની સેક્રેટરી બનવું છે પરંતુ તે લોકોને જો આખો દિવસ જોજ હો એ લોકો મોબાઈલ ના સ્કીન ટાઈમ જો જોઈ તો સાત થી આઠ કલાક જોવા મળે મતલબ એ લોકો આખો દિવસ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે અને છેલ્લે મારે કે સી એ બનવું છે સીએસ બનવું છે તો એ કોઈ દાડે મને તો પોસિબલ નથી લાગતું કારણ કે જો તેના પાછળ જો તમે મહેનત નહીં કરો તો તમને ગોલ્ડ અવશ્ય મળવાનો જ નથી અને તે તમને તમારી કેવાય ને કે એકદમ અ ખરાબ નસા લાવી દે એવું કામ છે એવું મને તો લાગે છે
હમ તમારી વાત બિલકુલ સાચી છે
હા તો આજ મને તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ છ
હ નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું
હા